હલો સંભળાતો નથી
હલો હા હવે આવ્યો
હમ અવાજ નતો આવતો
ના નતા તો
હામ ક પ્રોબ્લેમ થાય
આ ફોન થો જૂનો છે એટલે આ ફોન થોડો જૂનો ને એ લેવું જ ર છે થોડું ઘણું તો હવે
હમ હમ
હ
હા એ થાય એવુંમક વાર મોબાઈલમાં નવો હોય એમાં બી એવું થતું એવું કઈ નહ છૂટો કેમ કે તમારે મોબાઈલ નું જે પેલું કાર ન નેટવર્ક હોય ને એમાં ઈસ્યુ થાય તો એમાં તો ફોન જૂનો હોય નવો હોય ગમે તેમ થાય
હમ
હમ બોલો શું આપડે શું વાત કરતા હતા તહેવાર
હા
હમ હવે તો હવે તો કવા રથયાત્રા જ આવશે ને
હા રથયાત્રા આવશે અત્યારે તો હવે તો
હમ એના પછી કયો આવે
એના પછી જન્માષ્ટમી હશે આઈ થિંક
હ જન્માષ્ટમી આવશે ને રક્ષાબંધન આવવા પેલા
રક્ષાબંધન પછી જન્માષ્ટમી હશે
હા પછી જન્મ
હા
પે આવા તો પેલો આવશે ને પેલા વ્રત આવશે
હા
તમે કરો છો વ્રત
હા હું કરું છું વાત
હમ હા એટલે હવે તો આજે કજે ક્યાર છે કાલે વર્ષાવતરી વ્રત છે ને
હા વટ સાવત્રી ન વટ સાવત્રી નું ખબર ન પણ હુંલું જ વાત રહું છું આપે શું કેવાય
વ્રત આ વર્ડ પેલું એ જયા પાર્વતી વ્રત
પારતીનો વત
હા પેલા તો એ વ્રત ન ગૌરોવ કરવાની બી બહુ મજા આવતી
હા
હમ પેલા તો બહુ બધા જાણ કરતા હતા હવે તો ઓછા કરે કોઈ ના કોઈ હોય જ નહી એકલા એકલા કરવાની તો મજા ને હા એટલા તો હું કરતી હતીી ને ત્યારે તો અમે અમારા ફ્લેટ ના બધા હોય બધી છોકરીઓ આજુબાજુની હોય પછી આખી આખી રાત તો નીચે રમીએ બધું ખો ખો રમ મેન દોડ પકડવા મીન
હા એ
ત્યારે ત્રણ ચાર વાગી જાય ખબર જ ના પડે
એ તો અત્ય્યારે તો ખાસ એટલું કરતું જ નહીિ
હમ અને પેલા તો પેલું એ રાખતા હતા પિક્ચરો અમુક વાર પેલા રાખે પ્રગ્રામ રાત ન શો રાખે
હા
કે આ આ સેશ્યયલ આના માટેમ વ્રત ને નું ને એનો ઉ જાગ્રહ હોય ને એ એ દિવસે રાખ કે ત્યારે તને હ એમાં મમ્મી એવું કેતી તે લોકો હતા કરતા હતા ત્યારે એવું હતું
હા બઉ મજા આવતી હતી પેલા તો અત્ય્યારે તો એટલું કોઈ ખાસ કરે નહિને એટલે એકલા એકલા ને એટલે જાગરણ પણ આમ નીકળે જ નહી કે રીતે કરવી એ જ ના ખબર પડે
રોજ કઈક નવું નવું કરેને મજા અમે રોજ નવા કપડાં પહેરવાના રોજ તૈયાર થઈને ફરવાનું
હા
ખાવાનું તો ખાવાનું એવું હોય ઉપવાસ હોય પણ તો એમ ભૂખ નથી લાગતી તો આઈ હમ પ બધું ખાવાનું કાજુ બદામ પછી એક ટાઈમનું મોું મોું ખાવાનું
હમ
હમ ચિકુણને તરા ખબર હો ચિકુણ ના બોલાય હું નહી બોલી હ ના ચીખુ ચીખુ ઘની બાર કાઢીકશે બોલીશ તો તારે કેટલા થયા
મારે અત્યારે તો બે થયા છે.
હમ હમૂટી
રત પાછો તમે
હા.
વ્રત તો મારે છેલ્લું છે આ તો.
હા અચ્છા પાંચમું વર્ષ.
હા.
એ તો પઈ ઉઠવું જવવું પડેને.
હા પાછું લતો જોવા
હમ. મેં તો કેલા મેં દસ વરસ કર્યા ત પાંચ વરસ કરીને ઉજવી દીધા ત્યા હમ પછી પછી એમને એમ કર્યા ત શખ ના પણ ઉપવાસ કર અને મે અ મેમે તો અમારા વખત મેં તો ઘીમા કર્યા
ઓ બરા
ઘી એટલે તેલ નું કઈ વસ્તુ નહી ખાવાની. એટલે તળાવે ફરવે કશું જ ના ખવાય તમારે.
હા તેલવાડી આવે ને એટલે હ
હા એ મેં ઘીમા કરી હતીી એલે તમે ખાલી ઘરનું જ જે બને ને એજ ખાવાય બાર નું કે શું તમે ના ખાઈ શકો. અને મતલ મોડું ભાવ ને એનું હ તો ખાટી જ હતી મમ્મી માર માર તો એક રોટલી ખવડા રોટલી ખવાય ના એક ટાઈમ મોડી મીઠા વગર ની પછી બટેકા ઘીમા હા પછ બટેકા ઘીમા થોડા ટ્રાય કરી દે
હા.
મીઠું તો ખાવા ના હોય હવે મોડું ખાવાનું ભાવ આપ
ના. આમ એક દિવસ ખવાય જાય ખાઈએને તો હોય પાંચ પાંચ દિવસ ખવાય ને પ મોડું આ ખોલ્લું થાય જાય
હમ તો ખાવું જ પડે ને આમાં તો પાંચ દિવસ કોઈ બીજો ઓપ્શન હા ગળિું ખાઈ શકો તમે શ્રીખંડ મળે એવું બધું.
હા મન તો પણ શીખણ ને નહી ભાવતો મોઠો ભી નહી ભાવતો.
અલો તો વ્રત માં હું ખાવાનું થ
હું તો રાત્રે જો એવું હોય ને તો મોડી રોટલી અને કેડું હો હો ક કેરી ન રસ હોય એવું હોય કઈક.
હમ હા એ છે પણ હવે તો હા ચાલે અને તમે તેલ ખવાય એટલે વાંધો નઈ મોડી પર નેવું ખાઈ લેવાય.
જેમ તેમમ કરીને દિવસ તો નીકળી જાય.
હા તો નીકળી જાય એક વાર તમે કરો ને પાંચ દિવસ દાગ જ નહી ક તમને ભૂખ આ તો મનમાં એવું રાખો ને મને ભૂખ લાગે ભૂખ લાગશે પઈ ના થાય
હા.
તો પાંચ દિવસ અમે કવ ને
હમ.
કઈ નહી બ સ્કૂલોમાં એ બધું અમાં તો પ્રોગ્રામો કરતા હતા પેલા હવે તો સ્કૂલ માં એવું કઈ હોતું જ નહીિ ને. હલો. સંભળાય છે. હલો
હલો
હલો હલો હલો હલો વાત નહી આવતો વાંધો નહી આવાજ ના આવતો તો ત ચાલુ રાખ ફોન
હલો
હલો
હલો
હાલો
હલો હલો
હલો આવ્યો આવાજ હલો
હલો
અવાજ આવ્યો હા હમણાં બનાવ પણ. અત્યારે ચા મળી હોય. હમણાં દીદી આવ આમાં જ.
હલો.
હલો. હલો. અત્યારે ના બનાવાની હોય.